હ.
હાલો. તમને મારો અવાજ આવે છે.
હા આવે છે.
કેમ છો તમે?
મજામાં તમે કેમ છો?
બસ મજા મેં આજે તમને હોસ્પિટલ વિશે ટોપિક કેહેવા માંગુ છું. હોસ્પિટલ એ હોસ્પિટલ એ એવી જગ્યા છે. જ્યાં બીમાર અને ઈજાગ્ર લોકોની સવાર કરવામાં આવે છે અહીં ડોક ડરો, નર્સો અને અન્ય આરોગના કર્મચારી દર્દીઓ સેવા કરે છે. હોસ્પિટલ એટલે જે બીમાર પડે ને માણસો એ લોકો આપડે વ્યક્તિ લોકો તે તેની જરૂર પડે છે હોસ્પિટલ દવાખાને. હોસ્પિટલમાં આધુનિક સાધનો અને દવાઓ દ્વારા દર્દીઓ યોગ સવારમાં. આપવામાં આવે છે હોસ્પિટલમાં ઈજાની સેવા ઓપરેશન એક્રા દવા ખાંજ અનેક. સાવધાનો હોય છે હોસ્પિટલમાં સ્વચછતા જાળવા આવે છે તે. જેથી યોગચારા ના ફેરે હોસ્પિટલમાં જુઓ તો તમે ખાસ કરીને. સ્વચ્છતા હોય છે કેમ કે બધા બીમાર પહેલા વ્યક્તિલો ને બીજું કઈ ના થઈ જાય તેના માટે. ડોક્ટરો દર્દીની તપાસ કરી યોગ દવા અને સવાર આપે છે. જયારે ડોક્ટરે આપણેને તપાસ કરી ને. પછી એ લોકો આપણને લખી આપે છે કે આ દવા લેવાની છે મેડિકલમાં. તેથી આપણેને મેડિકલ સ્ટોરમાં જવું પડે છે નર્સો દર્દીઓ નિયમિત સંભાળ રાખે છે અને સમયગળ દારો દ આપે છે દવા આપે છે. દર્દી લોકો માટે છે ને નર્સો લોકો આપડને ખ્યાલ રાખે છે દવા માટે. કયાં કરીને કે છે ડોક્ટર હોસ્પિટલમાં દરેક દર્દી સાથે સમાન વર્તન કરવામાં આવે છે આજના સમયમાં હોસ્પિટલ આપના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે અકસ્માત ગંભીર બીમારી અથવા અન્ય આરોગ્ય સમસ્યા તેમાં હોસ્પિટલ જીવન બચાવવા મહત્વની ભૂમિકા ભજવે છે હોસ્પિટલ એટલે આપણને ખાસ કરીને આશા હોય છે એક તરફ આપણે ભગવાન તરીકે જ માને છે કેમ કે હોસ્પિટલમાં આપણે માંદા પરેલા કઈ પણ થાય તે આપણે પ્રાર્થના કરીએ કે આપણને તલત જ સારું થાય છે અને હોસ્પિટલ એક પણ જે ડોક્ટર તે આપણા ભગવાન તરીકે જોઈ તેથી આપણે આપણા સ્વાસ્થય નો ધ્યાન રાખવું જોઈએ અને જરૂર પડે તો હશે એટલે આપણે ખાસ એને ધ્યાન પણ રાખવું જોઈએ તો જરૂર પડે તો જ હોસ્પિટલમાં જવું પડે તમે શું કેહેવા માંગો છો
હમ્મ હાસ્પિટલ એક આરોગ્ય કેન્દ્ર છે ને હમ્મ જ્યારે આપડે તાત્કાલિકને દૂધ દુર્ઘટનાગ્રસ્ત થઈએ ત્યારે આપણે હોસ્પિટલથી એ જીવન બચાવે બધા હોસ્પિટલ એક આરોગ્ય કેન્દ્ર છે હજુ બતાવો
હા હોસ્પિટલ બીમાર લોકોની સવાર માટેનું સ્તર છે, હોસ્પિ અને નર્સો સેવા આપે, તમને ખબર હોસ્પિટલમાં ડોક્ટરો પણ હોય છે, નર્સો પણ હોય છે અહી દર્દી માટે તપાસ કરવામાં આપને કઈ પણ જરૂરી આપને કઈ પણ થાય છે અત્યારે તે આપણેને જોવામાં આવે છે તમને શું થયું શું નહી થયું કેવી રીતના થયું એ લોકો જોય છે હોસ્પિટલમાં ઇમજરી સેવા ઉપલબ્ધ હોય છે ગમીન દદાઓને ખાસ સવાના થાય છે એટલે આપણેને કઈ પણ થાય મૂકી જેમ આપણે જોઈએ એક્સિડન્ટ જો આપડે રસ્તા પણ જઈએ તો એક્સિડન્ટ પણ થાય છે તેના માટે આપડણે એકસો આઠ ને ફોન કરીએ છેએ ને તે આપણને હોસ્પિટલમાં લઈ જાય છે ડોક્ટર લોકો આપડી તપાસ કરે છે નર્સો આપડી ખ્યાલ રાખે છે હોસ્પિટલ પણ આપણા રહેવું જરૂરી છે આપણા દેશમાં હોસ્પિટલમાં ઓપરેશન ઠીક હોય છે આપણા હોસ્પિટલમાં
હસ્પિટલમાં હો નર્સ સમય અને ગુણવત્તા આરોગ્ય સેવા પૂરી, પાડવાનું છે ગંભીર બીમારી અકસ્માત થતા અન્ય તાત્કાલીન પરિસ્થિતિમાં. હોસ્પિટલ જીવન બચાવવામાં મહત્વ. પૂર્ત ભૂમિકા જણાવે છે દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યનું. ધ્યાન રાખવું જોઈએ અને જરૂર પડે ત્યારે વિલામ કાર્ય વગર, હોસ્પિટલ. સારવાર વેલી જવા જોઈએ.
હા તમે કીધું ખુબ જ સરસ કીધું બહુ સારું કીધું તમ હોસ્પિટલમાં સસ્વા રાખવા. આપણી ફરજ છે, નર્સો, દર્દીઓ સારી સંભાળ નાખે છે. નર્સો લોકો આપડી બહુ ખ્યાલ રાખે છે, ડોક્ટરો દર્દી નો યોગ સવાલ આપે છે. આપણા ને કઈ પણ કઈ પણ થયું હોય તો આપણે ડોક્ટરને સવાલ આપી શકીએ છીએ કે મને આ થયું છે તેના ડોક્ટરને કહી શકી હા તમને આ પ્રોબ્લેમ થી આવું થયું છે હોસ્પિટલમાં દવાખાનું પણ હોય છે. હોસ્પિટલમાં તમે જોઓ તો ખાસ કરીને ના આપ પણ હોસ્પિટલ તાવ, ખાસી કઈ પણ યોગ વિસા થયે હોય તે આપણે નાના હોસ્પિટલમાં બતાવીશ. કે પછી એ લોકો પણ મોટા હોસ્પિટલમાં આપણાને લઈ જાય છે. દર્દી ન યાદગની નિયમિત તપાસ થાય છે. હોસ્પિટલમાં મુલાકાત માટે નક્કી સમય હોય છે. દરેક દર્દી સાથે સારો સ્વભાવ કરવામાં આવે છે. હોસ્પિટલ લોકોનું જીવન બચાવવાવામાં મદદ કરે છે. આપને ખાસ કરીને બધા ના જીવ બચાવવા માટે ખુબ જ મદદ કરે છે, નવા જાતના બા બાળકોની પણ સંભાળ રાખવામાં આવે છે, તમને ખબર જયારે બાળકો નવા આવે છે ને તેમને કઈ નાજુક બાળક હોય તેમને અંદર પણ રાખે છે, અને એમની પણ ખ્યાલ રાખે છે હોસ્પિટલમાં શ શાંતિ જાળવી જોઈએ તમે શું કેવા માંગો છો?
હમ્મ હાસ્પિટલ એટલે હોસ્પિટલ એ એવી આરોગ્ય સંસ્થા છે, જ્યાં દર્દીઓ ન નિદાન હ વાર અને સંભાળ કરવામાં આવે છે, અને ડોક્ટર નર્સો અને આ આરોગ્ય કર્મીઓ મળીને દર્દીઓનો રોગ સવા આપે છે. હોસ્પિટલ ઇમરજન્સી સેવા છે ઓપરેશન પ્રયોગશાળા એકસરે, દવાખાનું અને વિવિધ નિષકર્ષણ ડોક્ટર સુવિધા ઉપલબ્ધ હોય છે જ્યારે આપણે દવાખાનો જઈએ ત્યારે.
હા તમે
ખુબી જ સ્વીટ છે ડોક્ટરો અને નર્સો દિવસ રાત કરે છે ને ત્યારે ડોક્ટર લોકો આપ દિવસ રાત સુધી આપણી સેવા કરે છે, આપણ રોજના તપાસ કરવામાં આવે છે, નર્સો આપડા એને બોટલ ચરાવે છે. બધું સેવા પૂરી કરે છે, સારી હોસ્પિટલમાં સમાજ ન આયત સુધારે છે. હોસ્પિટલ આપણા જીવન માટે ખુબ જ મહત્વનું છે. તમને ખબર આપણને કઈ પણ થાય તો આપણે એને ખાસ કરીને હોસ્પિટલમાં જવાનું જોઈએ છે. એટલે એનું ખુબ જ મહત્વનું હોય છે હોસ્પિટલ. તમે શું કેવા માંગો છો? હોસ્પિટલ છે જ્યાં બીમારોને નિદાન થાય છે અને નિદાનિત તબીયો દ્વાારા બીમાર કેટલા ઘાયલ દર્દી નો યોગ સવાર મળે છે, તમને ખબર છે કઈ પણ થાય તો હોસ્પિટલ જરૂર પડે છે તો આપડે હોસ્પિટલમાં જાઈએ છીએ તમને ખાંસી, શરદી કઈ પણ પણ યોગ જેવું વિસ્તારમાં હોય તો ત્યારે થાય છે. તમે શું કેવા માંગો છો? હલો તમને મારો અવાજ આવે છે?
હમ્મ.
હોસ્પિટલ એવી
હલો. ક્યાં ગયા તમે. હલો. હલો તમે શું કરો છો? તમે પણ ક્યારે હોસ્પિટલ ગયા છો? મે તો ગઈ.